હલો.
હલો, કેમ છો?
હું મસ્ત મજામાં છું. તમે કેમ છો?
હું પણ એકદમ મજામાં છું. શું ચાલી રહ્યું છે?
બસ હું આજે એમ જ વિચારતી હતી કે અહ કહેવાય ને કે જ્ઞાન જે હોય છે ને એ એવી કોઈ સંપત્તિ જ નહોતી. એટલે જ્ઞાન એવું છે જો તમારી જોડે કોઈ છોરી નથી કરી શકતું. એટલે ઘ દુનિયામાં આપણે એમ જોઈએ ને તો ઘણી સંપત્તિ છે જેમ કે ઘર ગાડી, પૈસો, બંગલો, પ્રતિષ્ઠા, પરંતુ એક એવી સંપત્ત તિ, જે ન ચોરી થઈ શકે, ન આગમાં બળી શકે ને ન સમય સાથે નષ્ટ થઈ શકે, એ છે જ્ઞાન. જ્ઞાન એટલે મને એવું લાગે છે ઘનેક ઘણાક લોકોને એવું સમજાય છે કે જ્ઞાન માત્ર ને માત ત્ર પુસ્તકો વાંચવાથી મળે છે. પન જ્ઞાન જીવન જીવવાથી મળે છે. દરેક અનુભવ, દરેક ભૂલ, દરેક નિષ્ફળતા અને દરેક વ્યક્તિ આપણને કંઈક શીખવી જાય છે. તો અહ મને એવું લાગે છે કે અહ એક બહુ મસ્ત સરસ જગ્યાએ મેં વાંચ્યું હતું ક્યાંય, કે અહ જ્ઞાન છે ને એ આપણને અધ્યાપક જે શિક્ષક હોય છે એ આપ પે છે. અને એમના માટે પણ એ બહું સારું વાક્ય હતું કે અધ્યાપક એ એવું દીવડો છે જે પોતે વળીને
ળીને બીજાના જીવનમાં કેવાય ને કે પ્રકાશ ફેલાવે છે.
એટલે આજના યુગમાં માહિતી એટલે કે ઇન્ફોર્મેશન ખૂબ જ છે. પરંતુ જ્ઞાન એટલે કે વિસ્ટમો ઓછો છે મોબાઈલમાં આપણેે જે પણ લખીએ ને એનો જવાબો મળી શકે.. પરંતુ સાચો નિર્ણય લેવાની સમજ માત્ર જ્ઞાન જ જ્ઞાન આવે છે મને એવું લાગે છે એટલે ઘણીક વાર આપણે એમ વિચારીએ કે જેને જોડે વધ વધારે ડિગ્રી છે, કે પછી કેહેવાય ને કે બહુ મોટી પદવી છે એ વધારે જ્ઞાની તો એવું નથી એટલે મારા લીધે જ્ઞાન નો મતલબ જે હોય છે જ્ઞાનનો જે અર્થ હોય છે એનું સાચું મતલબ એ છે કે સાચો ખોટું ઓળખ ગુસ્સામાં પણ શાંત રહેવાની સમજ અને કેવાયને કે સફળતા પછી નમ્ર રહેવાની વિનમ્રતા એટલે સાચું જ્ઞાની એ નથી જે બધું જાણે છે પણ સાચું જ્ઞની એ છે જે દરરોજ કઈક નવું શ શીખવા તૈયાર રહે છે, અને જ્ઞાન વેચાવાથી ઘટતું નથી વધે છે. ખબર છે આપણે કેટલીક વાર એવું સાંભળીએ છીએ કે જ્યાં સરસ્વતી હોય છે ને ત્યાં લક્ષ્મીનું ઠેરાવ હોય હોય ને હોય જ એટલે જેમ એક દીવો બીજા દીવાને પ્રગ આવે તો પોતાનો પ્રકાશ ઓછો થતો નથ તેમજ જ્ઞાન પણ અ કહેવાય ને કે બીજાને આપવાથી વધુ તેજસ્વી બને છે એટલે બસ હું મને હું ક્યારેક એમ એવી કેહેવાય ને વરસાદનું મોસમ છે એટલે આપડણે એમ વિચારતા વિચારતા ક્યારેક જતા રહીએ છી એટલે આજે હ એમ જ વિચારતી હતી તે કે જ્ઞાનથી આપણું જીવન કેટલું વધારે સારું બને છે. સરળ બને છે, સજનાત્મક બને છે, અને માત્ર ને માત્ર જ્ઞાનથી જ આપ આપણું મગજ સાચા માર્ગ પર ચાલે છે અને જીવનમાં શું અ કહેવાય ને કરવા યોગ્ય છે અને શું અયોગ્ય છે એની આપણને શીખ મળે છે, એનું
જેનો આપણને બોધ મળે છે, તો તમને શું લાગે છે એ વિષયો પર? હા એ તો તમે એકદમ સાચું કીધું કે જેમ કે જ્યાં કહેવાય ને કે સરસ્વતી હોય છે ને ત્યાં લક્ષ્મીજી પણ આવે જ છે તો એ તો એકદમ સાચું સાચી વાત છે કે જ્ઞાન જીવનમાં સાચે મતલબ હોવું જ જોઈએ. કેયને અજ્ઞાની વ્યક્તિ તમે જો જોશોને તો એ મતલબ લોકોને પણ એ ન ગમે લોકો પણ એનાથી દૂર જતા હોય છે કે આમ આ માણસને તો કાંઈ નથી સમજ નથી જ્ઞાન નથી કોઈ વસ્તુનું તો કેવું જેવ જે જ્ઞાન ન હોય ને એને કહેવાય ને અં પણ આવી જતો હોય છે તો જ્ઞાન લેવું બહુ જ મને લાગે છે જરૂરી જ્ઞાન જ્યારે તમારા પાસે હોય ને તો તમને સાચી ખોટીની સમજ આવે તમે શું કરી રહ્યા છો એ તમને ખબર પડે તમે એ લોકોને મદદ કરો કહેવાય ને કે સા પાછું જ્ઞાન જે છે એ લોકોને મદદ કરવામાં લોકો સાથે કહેવાય ને કે આ સરખી રીતે વાત કરવામાં એક નમ્ર કહેવાય ને સ્વભાવમાં નમ્રતા લેવામાં એ જ વસ્તુ સાચી છે એજ માણસ મને લાગે છે જ્ઞાની છે જે લોકોને તા સાથે ચલાવે મતલબ પોતે તો આગળ છે પણ બીજા લોકોને પણ મદદ કરે આગળ આવવા માટે. કેમકે તમે દીવાનો ઉદાહરણ આપ્યોને બહુ જ મ મને ગમ્યો કે દીવો જ્યારે બીજા દીવાને પ્રગટાવે તો એનો પ્રકાશ ઓછો નથી થતો એવી રીતે જે જ્ઞાની વ્યક્તિ હોય ને એ વ્યક્તિ બીજાને તમારું કેહેવાય ને કે જ્ઞાન આપો તમે તો એ ઓછું ન થાય વધે જ છે કેમકે તમે જેટલું જ્ઞાન લોકોને આપશો એટલું જ જ્ઞાન વધારે તમારા પાસે પણ આવશે તમારા કારળને બીજા લોકો પાસે પણ જાશે ને એ હજી બીજા ચાર લોકોને પણ બતાવશે જેમ કે આપણા હવે મહાપ્રભુની પણ આપણે બધા વાત કરીએ તો એ લોકોએ પણ એ જ કર્યું એ લોકો પાસે જે જ્ઞાન હતું. તો એ લોકોએ સમાજમાં આપ્યું ત્યારે જ આપ આપણે બધાને ખબર પડી કે સાચો માર્ગ શું છે. કે જ્ઞાન સાચે એની શું છે એ લોકોએ આપણને શિખામણ આપી કે આપણે કેવી રીતે આપણી દિનચર્યા હોવી જોઈએ કઈ રીતે આપણે આપણા જીવનમાં જે છે એ સાચા કે એને મૂલ્યોને સ્વીકારવું જોઈએ એમ તો સાચ જે જ્ઞાન વસ્તુ બહુ જ જરૂરી છે માણસ માટે આજકાલના મને લાગે છે જે યુવા છે એ આ બધી વસ્તુઓથી પાછળ જઈ રહ્યા છે. સાચું જે જ્ઞાન છે એ વસ્તુ એ લોકોને નથી સમજમાં આવતી એ લોકો માટે જ્ઞાનની જે પરિભાષા છે એ અલગ છે, પણ આપણે જે છે એ મને લાગે છે હવે સમજવું જોઈએ અને બધાને બતાવવું જોઈએ જે આપડા કેહેવાય ને ગુરુજનોએ આપણને શીખડાવ્યું છે. એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે સાચું જ્ઞાન જે છે.. કહેવાય ને કે જે કેવળ જ્ઞાન જે આપણા પ્રભુઓને મળ્યું છે. એ જ્ઞાન તો મને લાગે આપણે તો એવું જ્ઞાન ન લઈ શકીએ પણ થોડું એના પાસે એ લોકો ના કહેવાય ને કે એ લોકોએ જે કર્યું છે જીવનમાં જે ઉતાર્યું છે એ થોડું બહુ આપણે શીખીએ થોડું બહ એમના સરખાં આપણે બને તો જ આપણું જીવનનો મને લાગે કે સાચો અર્થ છે એ જ આપણો બનશે કેમ કે જ્ઞાન વગર તો જીવન અધુરું જ છે. તમે દ્ઞાન નહીં હોય તો તમે કય ને ખોટા માર્ગ ઉપર પણ ચાલી જશો તમને એ જ નથી ખબર કે સાચું શું છે ખોટું શું છે તમારા માટે તમે લોકો સાથે કઈ રીતે વ્યવહાર કરો છો તો આ બધી વસ્તુ કેવું છે જ્ઞાનથી જ સમજમાં આવે છે. જે વ્યક્તિ કહેવાય ને જ્ઞાની છે ને તો લોકો કેહેવાય ને કે આપોઆપ એમના પાસે આવવા માંડતા હોય એના પાસે લોકો આવે એમના સાથે વાત કરી લોકોને એ વ્યક્તિ ગમવા માંડે છે. જેમ કે જે વ્યક્તિ અજ્ઞાની હોય. એમના પાસે કોઈની શ્રેવું ના ગમે બધા એનાથી દૂર જતા હોય છે. કેમ કે એ વ્યક્તિને નથી ખબર પડતી કે શું બોલવું છે આપડણે કઈ રીતે વ્યવહાર કરવો છે. આપણો આચરણ કેવો છે આપણે કહેવાય ને આપણી નજર કેવી છે. તો આ બધી વસ્તુઓ પણ જ્ઞાન થીને જ આવે છે. તોને પેલા ગુરુકુળમાં જે કહેવાય ને જ્ઞાન મળતું છોકરાઓને જે કહેવાય ને નાન પણમાં જે ગુરુકુળમાં મા બાપ મોકલતા ત્યાં કહેવાય ને શિષ્ય હતા ગુરુઓ પછી એ લોકો જ્ઞાન આપે તો ત્યારમાં તમે જોવો તો છો. છોકરાઓમાં કેટલું કહેવાય નેને હમણાં છોકરાઓમાં કેટલું પરિવર્તન છે, મતલબ કેટલું કને તફાવત આવી ગઈ છે, હમણાં જ્ઞાનમાં એટલા બધી વસ્તુનું જ્ઞાન ગુરુથીને તમને મળી જતું એક જ ગુરુ થતો તમારો અને ત્યાંથી તમને બધું શીખડાવી દેતો હવે તમે જુઓ તો એટલી બધી વસ્તુઓ આવી ગઈ છે. અને હવે તો કહેવા ને કે ગુરુની પણ જરૂર નથી પડતી ઘણી વસ્તુ શીખવા ખવા માટે આપોઆપ જ એ વસ્તુ કેહેવાય ને કે લોકો છોકરાઓ જોઈને શીખી જતા હોય છે. અને એ લોકોને લાગે કે આજ બધું મતલબ સાચું છેમ. એક ગુરુની પહેલાં જે કહેવાય ને એક સ્થાન હતો જેમ કે જ્યાંત્યારે ગુરુદક્ષિણા હતી આ એ બધી વસ્તુ હવે નથી રહી. હવે ગુરુઓનો પહેલા જેટલો કહેવાય ને કે માન પણ નથી રહયો ગુરુઓને કેહેવાય ને પેલા એક હાથ. કલ હતી તો એ નથી રહી હવે તો. એમના માટે કેવું છે ને કે હવે બધા એક એવા પથ ઉપર ચાલે છે ને બધા આજકાલના છોકરાઓ જે ખૂબ જ નુકસાનદાયી છે અને એ વસ્તુ સમજવી બહુ જ જરૂરી છે જેટલા જલ્દી આપણે સમજશું મ કે છોકરાઓ જેટલા જલ્દીથી સમજી જ વસ્તુ તો જ એક સાચા માર્ગ ઉપર આવી શકે અને દુનિયાનો કહેવાય એક સાચો. જો એનો સારો વિકાસ થઈ શકે છે જો તમે નહીં સમજો હજી તો મને લાગે છે કે આગળ ઘણું એક કહેવાય કે અંધકારમાં પણ જઈ શકે છે આ દુનિયા શું લાગે તમને
નહી ખરેખર તમારી વાત બહુ સાચી છે અને આપણે છે ને જેમ કે તમે કીધું કે આજના કળમાં એવું થાય છે કે એવું બને છે કે આપણે ગમે ત્યાંથી કંઈક ને કઈક નવું શીખી શકીએ પણ મને એવું લાગે છે કે માહિત કહેવાય ને કે માહિતી એટલે જ્ઞાન નથી માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન આપ આપણ નથીતું મને એવું લાગે છે કે એક વ્યક્તિ હજારો પુસ્તક વાંચી શકે છે પરંતુ જો તેનામાં એલે તે તેના જીવનમાં કે વર્તનમાં નમર દયા અને સત્ય ના હોય ને તો તેનું જ્ઞાન અદુત છે સાચું. એ છે જે આપણને સારો માણસ પણ આવે છે કેવાય ને કે એ અહંકાર ઘટ કે બીજા ન દુઃખ સમજતા શીખવે જે સાચા અને ખોટા વચ્ચેનો ભેદ કરાવે આજે લોકો ડિગ્રી પાછળ દોડે છે પરંતુ ચારિત્ર્ય પાછળ અ ઓછું ધ્યાન આપે છે યાદ રાખો ડિગ્રી તમને નોકરી પાવી શકે પણ જ્ઞાન અને સારા સંસ્કાર તમને સમાજમાં માણ પાવે છે. જે દિવસે માણસ શીખવાનું બંધ કરે ને તે દિવસે જ તેનો વિકાસ પણ અટકી જાય છે પ્રકૃતિ અ એટલે આપણને રોજ કઈક ને કઈક નવું શીખડાવે છે પ્રકૃતિ આપણને એ કહે છે જેમ કે આપણે નદીઓ નહી જોઈએ તો નદી આપણને શીખવે છે કે આપડે વહેતા રહીએ વૃક્ષો આપ આપને શીખવે છે કે આપણે ફલ આવે ત્યારે નમ્ર રહો સૂર્ય આપણને શીખવે છે કે દરરોજ નવી શરૂઆત કરો અને સમય આપણને શીખવે છે કે કઈ પણ કાયમ રહેતું નથી તો આ બધ પણ જીવનમાં દરેક કારણ સંજોગ ઘટના પ્રસંગોથી અ વાતાવરણથી કેવાય ને કે આપણેે ઉતારવા જેવું છે સમજવા. જેવું છે શીખવા જેવું છે માત્ર આપણે ઓનલાઈન ભણીએ છએ કે પછી આપણે જો પુસ્તકોમાં વાંચીએ છીએ આપને કે માત્ર ને માત્ર એ જ જ્ઞાન મેળવવાનું પાત્ર છે તો એવું નથી જ્ઞાન કુદરતના ઘોળે ખોડે રમે છે કુદરતના ઘોળે ખોળે વચ્ચે છે એમાં માત્ર ને માત્ર આપણામાં આટલી. કહેવાય ને કે સૂજબૂજ અને સમજ હોવી જોઈએ કે આપણે કોનાથી શું શીખવું તો બસ મને એવું લાગે છે કે જ્ઞાન એક એ એવું છે સાચો જ્ઞાન નો અર્થ માત્ર બુદ્ધિશાળલી બનવામાં નથી પરંતુ સારો અને સંવેદ માણસવામાં છે તો જ્ઞાનથી વ્યક્તિનું જીવન સારું અને સુંદર બને છે જ્ઞાનથી લોકોનું જીવન વિનમ્ર અને દયાવાન બણે છે તમને શું લાગે છે
એકદમ સાચું કીધું તમે કીધું ને કે જ્ઞાનથી લોકોનું જીવન એકદમ વિનમ્ર બને છે. એમાં તો હું ચોક્કસ ને મારી સહમતી સા જ્ઞાન વિના તો જીવન આપણું સાચે અધૂરું છે તમારા સાચે વાત કરીને મને એટલું સરસ લાગ્યું અને ઘણી નવી વાતો પણ શીખવા મળી આપણે ફરી પાછા મળશું ત્યાં સુધી ધ્યાન રાખો તમારું આવજો
આવજો તમે પણ તમારો બહુ જ બહ જ આભાર
તમારો પણ આભાર ધન્યવાદ